નિમતભાઈ બોલો કેમ છો મજામાં ને
મજામાં મજામાં જય માતાજી
જય માતાજી તમે જમી લીધું
જમી લીધું તમે
અમે પણ જમી લીધું બસ હવે જમીને ઉઠ્યા જ છે હવે ટીવી જોયા કર
બરાબર શું બનાવેલું તમારે
મારે તો વટાણા નું શાક હતું ને સાંજે ગરમ ગરમ દાળ ભાત ખાધું
હમ
દવ શું ચાલે છે તમારે જે
ફનમાં તો હું હવે ચાલ્યા ઘ જ વરસાદને વાવે એટલે હમણાં
બરાબર સર ચાલ્યા કરે સુખ દુઃખ ચાલ્યા કરે એમ કેવો નહી
હા
એું તો શું કે આપડા આપડા ગણપતિ બાપા નું આગમન થવાનું છે તો આ તમે આવશો ને આમંત્રણ આપીશ તમને તો અત્યારે તમને બોલાવેશ તો તમે આવશો
આવશો ને ચોક્કસ તમે બોલાને હું નહી આવ એવું બને ગય
બરાબર છે વાત તમારી સાચી છે તમે તમે ગણપતિ બાપા ના આમ ભગવાન ના કાર્યમાં અગાડી રહ્યો છો એ ત અરે સારું કેવાય નામા બાજુ તો કે કે સરર્કલ ને ફ્રેન્ડ છે રિલેટિવ છે પછી બધાને બોલાવીએ છેએ કે તમે આવશો આગમનમાં તો આપડે ખુબ જ મજા કરીશું એમ કરીને બધાને બોલાવીએ છીએ અને આ વખતે આગમન ખુબ જ એવું સારું થવાનું છે તો બધાને તમે પણ આવજો સપરિવાર સાથે પધારજો
હા હા હા આવી શું ને ચોક્કસ તમે આગમન ક્યારે રાખવાના છે એ ક જોય ને અમે આવશું
હા આગમનની તારીખ તો અમારી ઓગસ્ટમાં જ છે આ ત્રીસ ત્રીસ ઓગસ્ટ જે છે તો ત્રીસ તારીખ બાજુ આવી જાજો નહી એટલે મારા ઘરે આવી જજો એટલે પછી આપણે ત્યાંથી સાથે જઈશું સૌપિવાર સાથે ને તમારા ભાઈ બહેન ને બધા પરિવારના પરિવારના સભ્ય સાથે ચોક્કસ આવજો હા ને.
હા હા આવી શુંને.
હ હા
અમારે પણ ઘર બાજુ આગમન કતો તારે હું તમને બોલાવીશ પછી.
ચોક્કસ ચોક્કસ આમત્રણ આપજો એટલે મેં પણ આવીશ.
તો સીધા આપડે હમ કોલેજમાં ને એવ કહી રાખતા છે એટલે કોલેજમાં બી જવા પડશે પછી.
બરાબર. કોલેજમાં આપણેે જવું જોઈએ ભણણાય ભણવું ભણવું પણ જોઈએ. પરંતુ આપડે તહેવાર પણ એવા આ એક વર્ષમાં એક જ વાર આવે છે એટલે આપણે ગણપતિ ના તહેવાર પણ આપડણે ઉજવવું જોઈએ. ગણેશ ચતુર્થી છે પછી દસ મા વ્રત છે જન્માષ્ટમી છે સીતાલા સાતમ છે. એવા આપડા આયોજન કરીને એવા આનંદમય એવું વાતાવરણ સર્જાવું જે જેથી આપણને ખુબ જ આનંદ થાય. ને આ વર્ષમાં એક જ વાર તહેવાર આવે છે તો આપણે આ એક એવું મજા નું આયોજન કરીને તેમાં આનંદમાં એવો રસ લેવો જોઈએ. એ હું તો કઉ છું કે હવે ઓગસ્ટમાં એટલા બધા તહેવાર આવવાના છે રક્ષાબંધન આવવાની છે તો બધા બહેનો પણ રાખડી બાંધો આવશે. ત તમારી બેન બેનો હશે ને.
હા છે ને મારે કાકાની છોકરી છે તે અમારી પોતાને તો નઈ મળે. કાકાની છોકરી છે તે મને બાંધે રાખડી.
બરાબર છે મારું પણ એવું છે કે સગ સગી બેન તો નથી પરંતુ કાકા મામા ની છે. તે પણ તે રાખ તે આવીને રાખડી બાંધી જાય છે તો હું તો તો ગિફ્ટ આપી આપીએ છે તો બેન પણ ખુશ થઈ જાય છે એટલે ખુબ જ મજા આ વખતે આ વખતે પણ રક્ષાબંધનમાં આવવાના છે બેન તો ખુબ જ મજા આવશે.
હા બરાબર પછી તમારું ઘર કઈ બાજુ છે.
તમારું ઘર તો તમે તિથલ જોયું.
હા તિથલ જોયલું ને.
હા તો બસ તિથલ ની જરા તિથલ બાજુ જાય તે. પેલા મામારો શેગી બાજુ રસ્તો જાય છે તો તમે મગર ડુંગરી પેલું સુરવાળા જોયું.
હા એ સાંભળેલું ખરું પણ જોયલું નહી.
હા તો તે બાજુ જ અમારું ઘર છે ગામડામાં ઘર છે એટલે ગામડામાં કેવું ને તહેવાર બહુ ધૂમધામથી ઉજવવામાં આવે ત
હા તેવું જ જાણે
જરૂર પડ આજ
હા હા વધારે છે આવ શું ચોક્સ
બીજું તો કેવું છે કે જન્માષ્ટમી નું પણ આ વખતે આયોજન કરવાના છે તો જન્માષ્ટમ યમાં પણ જન્માષ્ટમીમાં પણ આવજો. ને જન્મ સમય માં કેવું છે ને કે અમે શ્રી કૃષ્ણ ના લલલાન પેલું જન્મ થાય છે તો તે પેલા અમે તે આગલા દિવસે અમે અ તેની પાલખી બેસ તે પછી આખો દિવસ તેના ઘર
ભજન
એમના ભજન કરીને બાર વાગે તેમને ચકો ઝુલાવવામાં આવે છે ને પછી રાતના બાર વાગે એક મટકી ફોડવામાં આવે છે, તો એવું ખુબ જ એવું આનંદમય રળિયામણો પે થાય છે, કે આપણે એમાં રંગાઈ જાય તેવું આમ આ લીન થઇ જાય છે, તમારે ત્યાં તમારા બાજુ એવું કરતા હશે ને
હા અમાર બાજુ પણ એવું જ કરે એટલે તે દિવસ જ કરે એટલે નહી, આવે અમારે ભી આગલા દિવસે જ બેસાડે એટલે પછી રાતના પેલું તમે કઈ ચકોને એવું બાર વાગે પેલું ના નાના પેલું કરે એટલે પછી એવી ઉજવણી કરીએ અમે
કો આમ પાલા ને બાર વાગેથી મૂકે કેમ કે આપડા શ્રી કૃષ્ણ લલ્લા નો જન્મ રાત બાર વાગે થાય છે, ભર વરસાદમાં ને હ વા સુદેવ તેમને ટોપલીમાં લઈને વરસાદમાં ભર વરસાદમાં લઈને આવે છેને, પછી તેમનો જન્મ જેલમાં થાય છેને, જેલ ના દરવાજા પણ ખુલી જાય છે.
જન્માષ્ટમી તો અર પણણ કરે એટલે તો નહી, આવેય અમારથી
બરાબર છે, તમરુ પણ તમારે ત્યાં પણ ઉજવણી કર હશે તમામાં ત્યાં પણ ઉજવણી કરતા હશે એટલે પછી તમાથી પણ નહી આવવાશે કે
હા ગણપતિ આગમન માં તો આવી શકાય
હા બસ છે, કેમ કે ગણપતિ આ બરાબર છે, ગણપતિ આગમનમાં કેવું છે. ને કે ડેટ આપડી અલગ અલગ હોઈ શકે છે, એટલે ગણપતિ આગમનમાં આપ આપડણે આવી શકીએ પરંતુ જન્માષ્ટમી માં કેવું છે, કે જન્માષ્ટમી માં એક જ સમય બધા એક જ પેલું પર બેસાડે છે એટલે પછી એક જ સમય પર બેસાડે છે, એટલે પછી તમે આવી નઈ શકો સમજી શકો છો મેં પણ એટલે કઈ વાંધો નહી. પરંતુ અવાય તો આવજો
હા ચોક્કસ હવાજ તો થાવ ને બીજા પણ બધા તહેવાર આવતા છે, હવે
હા પરંતુ મને તો બેસ્ટ એવા તો મને મારો ફેવટ તેવાતા ગણેશ ચતુર્થી લાગે છે કેમ કે દસ દિવસ એવા બાપ્પાના ભગ બાપા ના ભગ તરીકે આપડે રહેવું ખુબ જ આનંદમય મ લાગે છે ને બાપાની પ્રાર્થનામાં લીન થઈ જવું એ પણ મને ખુબ જ ગમે છેને, દસ દિવસ આપડે બાપ પ્પા ની સેવા કરવાની મળે છે, તો તેમાં પણ મજા આવે છેને. નવું નવું પ્રસાદ ખાવાનું મળે છે તો આપને એ મજા આવે છે દસ દિવસ એવા નીકળી જાય છે ને કઈ ખબર જ ના પડે
હા બરાબર તમારી વાત સાચી બાપમાના તતાના ત આપ પેલા
બાપાના ત આંગણા માં આપડે સાંજ રવાનું નેવું એટલે પછી.
દસ દિવસ કાં નીકળી એ ખબર નહી પડે
બરાબર રાતના બાર વાગ્યા સુધી જાગતા રહીએ છીએ. પછી અમારે ત્યાં કેવું ને કે કોઈનો વાવ હોય ને તો તે જાગરણ કરે છે ને તે બધાને આમ સાંજે રાતના કઈ ને કઈ ખવડાવે છે તો આ મને અમે ખુબ જ ચઉઠ ખાઈએ છેીએ કે આમ કઈ કઈ પણ મંગાવે છે
હમ
એ ક્ર્રીમ છે આ આપ આગ આ બાપ્પા ના અઠવાર માં તો મને ખુબ જ દસ દિવસ એવા ખુબ જ ગમશે
બરાબર વિસર્જન કરવા ક્યાં લઇ જાય તમારે
અમારા વિસર્જન કરવા તો આ અમારું દરિ ન કે છે એટલે પછી દરિયામાં જ અમે સજ કરવા લઇ જઈ હા
બરાબર મોટી ગણપતિ લાવતા હશે કે
નાહી નાની ના નાની નાની ચાર પાંચ ફૂટ ની જે લાવીએ બોની લાવીએ કેમ કે મારા પણ કહી કહે છે કે આપણે
હા
આપડે ભક્તિ ન ભક્તિ વધારે નહી મોટી મોટી ભ નહીં લવા છતા કઈ નહીમ કે પણ આપણે ભક્તિ સાચી રહેવું જોઈએ એમ કે
બરાબર બરાબર હ તમારે એકદમ વાત સાચી અમારે પણ એજ માન હમ
હા બીજું કેવું છે કે આપડે મોટી મોટી લઈ જઈશે તો આ આ કઈ ને કઈ તૂટી જઈશ ને બાપાને પણ એવું નુકસાન થાય છે તો આપણે નાની મૂર્તિ લાવીએ તેમાં પણ આપણે નાના નહી થઈ જઈએ એટલે આપણે મોટી મોટી પણ લાવી જોઈએ આ નાની મૂર્તિ પણ લાવી તો સારું કહેવાય
હ એવું જ જાણે શું હ
હ તને
નવરાત્રી ને વ્યાવતિ છે એ જરા જરા હવે ખસી જઈ છે એટલે એવું જ
બરાબર છે તો તમારે ગરમ પાણી પીવું જોઈએ તો તમને જ્યાક સારું રહી જક ખાસી બંધ થાય છે
હ ચાલુ જ છે ગરમ પાણી તો ચાલુ જ છે ઠંડુ ટાઈમમાં પાણી પીવા ની બંધ જ પડલ શ
બરાબર આ ઠંડુ વાતાવરણમાં તો આપડે ઠંડુ પાણી પીવાનું ટાળું જ જોઈએ
હમ તમારા રોકણીને એવું બધું રોપાઈ ગયું બત ને એવું
હ અમે તો જરાક મારું કેવું છે ને કે અમાંથી રોપાય નઈ એટલે પછી અમે બીજા ના ભાગે આપી દઈએ છ છે એટલે ટોરુને એવું બીજા પરથી લઈને બીજાને જ આપી દેએે છીએ ખેતર અમારું છે પરંતુ બીજાને આપ ી દઈએ આમાંથી રોપાય નહી એટલે પછી મજૂર કરીને રોપાઈ દઈએ
બરાબર એક પણ સજાના ભાગમાં એમ આપી દેટા સારું હમણાં તો શું વરસાદને પણ હા બોલો ને
હા નિમશભાઈ તો મે એમ કેતો હતો કે કાલે પછી આ આપડે કાલ તો રા જ છે તો ફોરમડા આપડે કોલેજમાં મળીશું ત્યારે વાત કરશો કેમ કે હાલ હડે જ્યાં કામ કામ કામ આવી ગ છે એટલે
હા કઈ વાંધો નહી ચાલો ને તો પડા હમ મળીએ ચોક્કસ ચાલ હા ચાલો ઓકે